હેલો
હાલો
હા ગુડ આફ્ટરનૂન બોલો બોલો
શું કરો છો?
કઈ નહી બેઠો તો જમીને
અત્યારે તો તમે કોલેજમાં છો ને
હા કોલેજમાં
હા તમે મારા સિનિયર હતા શો અત્યારે તો કોલેજમાં જ હશો
હા કોલેજ માં બોરોબર
મારે તમારું એક કામ હતું
હા બોલો ને
એક સજેશન જોઈતું હતું કે હું અત્યારે ટેન્થમાં છું તો મારે અત્યારે સાયન્સમાં જવું જોઈએ કે પછી કોમર્સ કે પછી આર્ટ્સમાં કયું ફિલ્ડ ચૂઝ કરવી જોઈ જોઈએ જેમાં ફ્યુચર સારું હોય.
ઓહ એટલે તમારે ટ્વેલ્થ પતિ ગયું કે બાકી છે?
ટેન્ટ મારું હજુ પતી ગયું છે. હવે મારે વિચારવાનું છે કે સાયન્સ કોમર્સ કે આર્ટ્સ શું લેવું જોઈએ.
હમ કેટલા ટકા આયા
મારા એટી પસેન્ટેજ છે.
એવું એમ સૌથી વધારે સેમાં આવ્યા?
સૌથી વધારે મારા મેથ્સમાં છે.
એવુ મેથ્સ ફાવે છે તમારે સ્ટાન્ડર્ડ હતું ક બેઝિકનું
સ્ટન્ડર્ડ મેથ્સ હતું મને મેથ્સ પણ ફાવે છે અને સાયન્સ પણ ફાવે છે પણ ઓલા એસ એ સોશિયલ સાયન્સને એવા બધા સબ્જેક્ટ. થોડા મને ઓછા ભાવે છે.
એવું એમ સોશિયલ સાયન્સમાં વધુ ફાવે છે
એટલે થીયરિકલ સબ્જેક્ટ હોય એ મને થોડા ઓછા ફાવે અંડરસ્ટેન્ડિંગ લેવલ ઉ હોય એન્ડ જે કેલ્ક્યુલેશન બેસીસ હોય એ મને ફાવે છે.
એ એમ કેલ્ક્યુલેશન મજા આવે છે તો પછી.
કેલ્ક્યુલેશન્ ફાવે છે એ સમજાઈ જાય એટલે બધું થઈ જાય.
તો પછી તમારે આ આર્ટ્સ નું તો ના કરાય કારણ કે આર્ટ્સ માં બધા થથીયોરટિકલ સબ્જેક્ટ જ આવતા હોય છે. તો પછી તમારા ગવર્નર. ગવર્મેન્ટ એક્ઝામ ક્રેક કરવાનો વિચારો હોય તો અત્યારથી આર્ટ્સ લેવું બહુ સારું કહેવાય. કારણ કે આર્ટસ લેેશો ને મારે મોસ્ટ ઓફ લી જે વસ્તુ છે ને એનું બેઝિક અગિયાર બમાં તમે ક્લિયર થઈ જશે. ગવર્મેન્ટ એક્ઝામ માટે અગ્યાર બારનો જે સિલેબસ ને એવું ને એવું ડીપમાં જ જે તમારે ગવર્મેન્ટ એઝામની પ્રિપેરેશન કરશો ને. ગુજરાતમાં એટ જીપીએસસી ની કેમ કોઈ બી એક્ઝામની. તો એવું જ આવે છે સેમ પણ એ ડીપ માં આવે છે અને અગિયાર બાર માં થોડું ઉપર ઉપર થી આવે છે.
એ પણ તમારે એ સબ્જેક્ટ થોડા લેન્ધી પડશે વાંચવામાં ટાઈમ જશે. કવું થશે પણ જો તમારે એમ એવું છે કે મારે એમ મોટા પાયે હોદ્દો લેવો છે કઈક લેવું છે ટીચર બવું જો છે. ક્લાસ વન ટુ બનવું છે તો તમારે આર્ટસ લો તો એ બહ સારું કેહેવાય.
અચ્છા પણ મારો એવો કોઈ વિચાર તો નથી અત્યારે કે હું ગવર્મેન્ટ જોબ કરીશ. કે પ્રઇવેટ જોબ કરીશ મારું આમ એવું જ છે કે ફ્યુચર સ્કોપ સેમા સારા હોય કે હું શું કરું તો ફ્યુચરમાં મને રિગ્રેટ ના થાય કે પછી મારે આ નહોતું તું કરવું જોઈએ તો.
જો ને ફ્યુચર સ્કોપ તો હવે એટલું બધું કઈ છે નહી બધી ફિલ્ડ બધી ફેમ જ છે. ફ્યુચર માં તો પછી આપડા ઉપર જાય કે આપડું ટેલેન્ટ કેવું છે આપડે એબિલિટી આપડી કેવી છે સ્પસ કેવી છે આપડી બધું આપડા ઉપર જાય કે આપડે ધારો કે અત્યારે છેને હાથમું આઠમું ભણેલા નપાસ બી લોકો અત્યારે નેતા બને જ પોલટસ પોલિટશિયન છે બરાબર. આખો દેશ ચલાવે છે લોકો. અન જે ધારો કે પી એચ ડી કરી છે ને એ બધું છે ને. એ સામાન્ય એવી જોબ કરે છે બરોબર. એ એવું કઈ હોતું નથી કે ભણ ભણવાથી જ તમને તમારું ફ્યુચર સેટ થશે. તમારું માઈન્ડસેટ સારું છે તમારામાં એબિલિટી સારી છે તમારી અંદર એમ અ સ્કીલ સારી છે કોઈક એમ તો તમે શું તમારા ફ્યુચર માં વાંધો ના આવે
હા એ તો છે કે ફ્યુચર માટે તો સ્કીલ જ જોઈશે.
હા હા.
એટલે જો હું આ ર્ટસ લઉ તો મને ગવર્મેન્ટ માટે સારું રહે અને કોમર્સની અંદર મારા શું શું સ્કોપ હોઈ શકે લાઈક મને કઈ ટાઈપની જોબ મળી શકે
કોમર્સમાં તો જોવા ને તમારે જો સી એ કરવું છે હ એમાં બી બઉ કોમ્પિટશન છે અત્યારે તો સી એમાં તમારે કરવું હોય તો એક વાર સી એ બન્યા પછી તમારે એમ બહુ ડિમાન્ડ હશે તમારી એમ કારણ કે સિ એ છે ને અત્યારે બો ઓછા રેષિયો બો ઓછો છે સી એ બનવાનો ને એમાં હ સારો એવો પાવર ને હોદ્દો ને માન સન્માન ને એવુ બધું સારું એવું મળે છે. સી એ માં મોટી મોટી કંપનીઓ તમારા ખાલી સહી માટે તમને બહું એમ બહું આંધળો રૂપિયો આપે એમ.
હા એ છે પણ અત્યારે સીઓમાં થોડી કોમ્પિટિશન વધી ગઈ છે બધા કોમર્સ વાળા મોસ્ટલી સી એ બનવાનું વિચારે છે શો
હમ અવાજ કપાય છે તમારો
બધા કોમર્સ વાળા મોસ્ટલી સી એ બનવાનું વિચારે છે સો એના માટે થોડી કોમ્પિટિશન વધી ગઈ છે.
તો પછી બીજા બી ઓપ્શન છે. સીએફ એ છે સીએમ એ છે પછી તમારે અ આઉટ ઓફ કન્ટ્રી જવું હોય તો પછી તમારે એસીસી એ કરાય. ધારો કે લંડન બંડન એ બાજુ વું તમાસીસી કરો પસીસી એટલે અહિયાયાનું ઇન્ડિયા સી એ બહાર નો વિદેશ નો છીએ ફોરેન નો સી એમ.
અચ્છા અચ્છા.
હા હા.
અને હું સાયન્સ લઉં તો મારે એન્જિનિયરિંગ ફિલ્ડ મે મેડિકલ ફિલ્ડમાં જ મળે ને?
હમ એન્જનીરીંગ આ સોરી સાયન્સ જો તો તમારે મેડિકલ ફિલ્ડ બી સારી છે. અને પછી આ એન્જિનિયરિંગમાં છે ને સિવિલ એન્જિનિયર અને મિકેનિકલ એન્જિનિયરમાં ગવર્મેન્ટમાં ભરતી આવે છે. જીપીએસસીમાં ક્લાસ ટુની એટલે જો તમે સિવિલ એન્જિનિયર કરો છો તો તમારે એવી એક સ્કોપ રહે છે કે તમે ગવર્મેન્ટ એક્ઝામમાં અપ્લાય કરી શકો અને એમાં શું છે કે અ સિવિલ એન્જિનિયરિંગ ની તમે એક્ઝામ આપોને ગવર્મેન્ટમાં તો એમાં કોમ્પિટશન બી ઓછું હોય અને અ શું કેવાય ભરતી બી સારી બી હોય તમારે લાગી જવાનો સ્કોપ વધારે હોય એમ.
હા એ છે અને મેડિકલમાં તો પછી અત્યારે બહુ મતલબ પૈસાને એમાં બહુ જોઈએ મેડિકલમાં આઇન્ડ અત્યારે નીટ કેટના બી કેવા કેવા સ્કેમ થાય છે શો એમાં થોડું ઓછું છે કે એક ડોક્ટર બનવા માટે પાછા બહ ડોનેશન બી આપવું પડે એની નોર્મલ ફીસ પણ બહુ હાઈ હોય છે જે નોર્મલ લોકો કો અફોર્ડ ના કરી શકે
હમ એ બી છે તમારે જો ગવર્મેન્ટ માં તમારે એવું થતું હોય કે મને મળી જ જશે બાયોલોજી લીધા પછી, નીટ ક્લિયર કર્યા પછી, પણ નીટમાં બી કેવું છે હમણાં એક્ઝામ્પલું પેપર લીક થયું ને?
હા.
એમાં બી બઉ વધા બધા સ્ટુડન્ટો એ આત્મહત્યા કર દીધી. પછી રિનીટ લીધી તો રિનીટનું પેપર બી લીક થઈ ગયુ બોલો.
રિનીટનું પેપર પણ લીક થઈ ગયું?
અને મને પાકી ખબર નથી, પણ મારા ફ્રેન્ડ્સને લોકો કહેતા હતા કે, રિનીટનું પેપર બી લીક થઈ ગયું છે.
બાકી રિનીટનું પેપર તો લાઈક બઉ સિક્યોરિટી અને એના પર બઉ ધ્યાન દેવામાં આયવું તો એવું મેં સાંભળ્યું તું, એટલે એ તો લીક થાય એવા ચાન્સીસ તો બઉ ઓછા હતા.
હમ, હમ, પણ એ તો ખબર નથી, મારા ધ્યાનમાં મારા સાંભળવામાં એવું આયું છે, પછી જેવ હોય એ.
અચ્છા, અચ્છા, મતલબ મેડિકલમાં તો નીટ ટ્ર નીટ જ મારે આપવી પડે ને, અને હું જે એન્જિનિયરિંગમાં હોઉં તો ઝેડબલયુ મારે આપવી પડે.
હા, એવું કઈ ને કે તમારે નીટ જ આ-આપવી જ પડે. તમાર ફાર્મસી લેવું હોય અ બીજી કોઈ ફિલ્ડમાં જવું હોય તો તમારે પછી એમ, એ લઈ શકો એમ. તો જો કે મેડિકલ ખોલવાનો વિચાર છે, આ
શું કેહેવાય, મેડિકલ કરવું હોય તો તમારે પછી ફાર્મસી કરાય, તો તમાર પછી એમા કેવું હોય કે તમે તમારું લાયસન્સ ભાડે આપી શકો. એટલે તમે ઘરે બેઠા-બેઠા તમાર એક ઇન્કમનો સોર્સ બની જાય, તમારું લાયસન્સ ફાર્મસીમાં.
હા, એ થાય પણ એ લીગલ છે, અત્યારે?
તો લીગલ હોય કે ના હોય પણ અત્યારે બધા કરે છે, ખરી એવું બધું.
અચ્છા, અચ્છા તો તમે શું કર્યું તું? મતલબ કયો ફિલ્ડ ચૂઝ કરી હતી, સાયન્સ કોમર્સ કે આર્ટ્સ?
માર તો કોમર્સ જ છે. હું બીકોમ કરું છું અત્યારે કોલેજમાં સેકન્ડ યરમાં છું.
અચ્છા, અચ્છા તો તમારો ફ્યુચર પ્લાનિંગ હવે શું છે?
મારે અકાઉટન્ટ બનવું છે. ના, પછી તમે બીકોમ કરો ને અકાઉટન્ટ તો જીપીએસસીમાં નેવી અ ભરતી આવે છ. ક્લાસ વન, ટુ ને થ્રી, સબ ઓડિટર ઓડિટરને ક્લાસ વનની બી ભરતી આવે છે. તો તમે કોમર્સ કરેલું, બીકોમ કરેલું, તો તમારે એમાં ફાયદો રે એમ.
ઓકે, મતલબ બીકોમ કર્યા પછી આ સ્કોપ રે.
હમ, બીકોમ કર્યા પછી તમારે આની બી એક ગવર્મેન્ટ એક્ઝામની એક સ્કોપ રે.
હા.
એટલે અમુક ગવર્મેન્ટમાં જો તમે કોમ્પ્યુટર લાઈન લેશો, તો કોમ્પ્યુટર લાઈનમાં એટલી બધી સ્કોપ હોતો નથી ગવર્મેન્ટ એક્ઝામમાં. પછી તમારે બેંકિંગસ બાજુ જોવું પડે
અને સિવિલ લો છો, મેકેનિકલ લો છો, તો તો તમારે બેંકિંગમાં સ્કૂપ રે, આ સોરી ગવર્મેન્ટ એક્ઝામમાં સ્કૂપ રે.
હા, એ છે પણ એઝ અ ગર્લ લાઈક બધા એવું જ પ્રિફર કરે કે, ઓફિસ વર્ક હોય તો તમારે બઉ લાઈક સાઈડ ઉપર કે કેમ કે સિવિલમાં તો એવું જ થવાનું છે કે, તમારે સાઈટ પર જવાનું છે, આ છે, તે છે. એઝ અ ગર્લ બધા એવી સેફ્ટી જો તા હોય કે ભઈ ઓફિસ વર્ક હોય તો બેટર રે, પછી એમાં ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય કે પછી કોઈ બી ફિલ્ડનું હોય પણ ઓફિસ વર્ક બધાર
હમ, હમ, તો પછી તમારે એવું તમને ગમતું હોય તો મેથ્સ રખાય, બાકી મારા ખ્યાલથી તો તમે માપના સ્ટુડન્ટ હોય તો કોમર્સ બી બેસ્ટ છે.
હા કોમર્સમાં પણ ઓફિસ વર્ક તો મળી જાય. આર્ટસ માં પણ મળી જવાનું છે. પણ મારે એવું છે કે થિયોરિકલ કરી સબ્જેક્ટ થોડા ઓછા પસંદ છે તો હું કોમર્સ તરફ જઈ શકો છું.
હમ એટલે એમાં એવું કઈ વધુ નથી થોડું ગણતરી નું આવે છે કોમર્સમાં એલું બધું. ગણિત અ બલુ.
કેલ્ક્યુલેશન વાળું અઘરું પડે અઘરું પોશન ભી નથી આવતો અને થિરીટેપી વધારે નથી આવતું.
એ બધું.
હા.
સાયન્સ જેટલું અઘરું નહ એ આર્ટ જેટલું સેલુ એને એમ બધું ભેગું આવે છે.
એટલું અમુક લોકો એવું પણ કેહેતા હોય છે. કે સાયન્સ એટલું પણ હાર્ડ નથી. જેટલું બધા લોકો કે છે કે લાઈક પહેલાથી તમે પિપ્રેશન કરતા રહોતો કઈ એટલું તમને અઘરું નથી લાગતું. પણ લાસ્ટ ટાઈમે.
હલો ફોન આવે છે હું તમને પછી ફોન કરું.
ઓકે ઓકે હા.